હલો હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું તમે કેમ છો ઘરે કેમ છે બધું
બધું મજામાં છે બસ આ બેઠી હતી મોબાઈલ ફોન જોઈ રહી હતી આ તો જો ને આજકાલ તો અ ફોન આપણા બધા જીવનનો કેટલો મહત્વનો ભાગ બની ગયો છે નહી મોબાઈલ વગર તો ઘણા લોકો પોતાના જ મતલબ શરૂઆત શું કે દિવસ ની શરૂઆત પણ નથી કરી શકતા
હા એ તો છે મોબાઈલ આપણા જીવનનો એક દમ ભાગ જેવો બની ગયો છે અને તે આપણને જીવનને આપણા જીવનને સરળ અને ઝડપી પણ બનાવે છે પરંતુ એના કેટલા ફાયદા અને નુકસાન પણ છે લો તો એના આપણે અગર આપણે સરખી રીતે ફોનને યુઝ કરીએ તેના ખુબ ફાયદા છે અને અગર આપણે એને વધારે યુઝ કરીએ તેના ગેરફાયદા પણ ઘણા બધા છે અને આજના બાળકો પણ તમે જોઈ શકો છો ફોનમાં જ લાગતા હોય છે કે લોકો ગેમ્સ રમે છે કા તો ચેટિંગ કરે છે જે પણ હોય છે તેને ઇન્સ્ટાગ્રામ સક્રોલ કરે છે એમ રીલ્સ એમાં એ લોકો નો કેટલો ટાઈમ વેસ્ટ થાય છે
સાચું કીધું તમે આ તો છે જ આજકાલના છોકરા મોબાઈલ માં ખુબ જ વ્યસ્ત થઈ ગયા છે હવે તો તમે જોયું હશે કે બે થી ત્રણ વર્ષના છોકરાઓ પણ હવે તો મોબાઈલ વગર રેતા જ નથી એમને પણ જમાતી વખતે મોબાઈલ હાથ માં જોઈ એમને પણ કસે કઈ ના કઈ એમ યુ ટુબપર ને આમ ને તેમને એ લોકોને પણ અ જોવા માટે ફોન જુતો જ હોય છે પણ જોઓ ને મારા ફાયદા ની તો મોબાઈલ આવ્યું છે ત્યારથી આપણે સારું થઈ ગયું છે નહી કે આપણે દુનિયાના કોઈ ખૂણે બેસેલા હોય તો પણ આપણે આપણા પરિવાર જોડે આપણે વાતો કરી શકીએ છીએ અને આ વિડીયો કોલ દ્વારા તો આપડે એકબીજાને આમ રૂબરુ હોય એવા આ અનુભવ સાથે આપણે વાત પણ એ લોકો સાથે કરી જોઈ અ કરી શકિ કીએ છીએ
હા એ તો વાત તમે સાચી કીધી અને જો ને મોબાઈલ દ્વારા અ આપડે મોબાઈલમાંથી ઇન્ટરનેટ દ્વારા આપડે કેટલી બધી માહિતી પણ મ સરળતાથી મલી શકે છે. અગર આપણને કઈ માહિતી જોયતી હોય તો
હા સાચું કીધું અને મોબાઈલ દ્વારા પરનું જે અ એજ્યુકેશન છે એ પણ કેટલું સરળ બની ગયું છે આ વિધા થીઓને ઓનલાઈન ક્લાસ અને અભ્યાસ અ ની સા સામગ્રી પણ મળી અ મેળવી શકે છે એ લો કો અને ઈન્ટરનેટ ના કારણે નવી નવી માહિતી પણ એ લોકો સેકન્ડોમાં મેળવી લે છે અ જેટલા બેંકિંગ છે છે કે નહી આ બધું વિદ્યાર્થીઓ કરી શકે છે. અને આપડે પણ જે બેંકિંગ છે બિલ પેમેન્ટ છે. અને ઓનલાઈન શોપિંગ છે તો એવી બધી આપણે પણ મોબાઈલ થી જ આપણે કરી શકીએ છીએ
હા એ તો વાત તમે સાચી કીધી અને જોને આપણા જેમ તમે કીધું એજ્યુકેશનમાં પણ એ કેટલી મદદ કરે છે જેમ કે હવે ઓનલાઈ અ અભ્યાસ માટે પણ હવે લોકો ઓનલાઈન ક્લાસીસ વધારે પ્રેફર કરે છે ડિસ્ટસ લર્નિંગમાં હવે સમજી લો મારે અહીંયા પ બેઠા બેઠા મારે કોઈ મુંબઈની યુનિવર્સિટી કાત પછી કોઈ બાર ની યુનિવર્સિટી મારે કઈ કરવું હોય કઈ ભણવું હોય તો જે અ ખ સ્કૂલ્ વાલા કાત પછી કોલેજ વાલા જે છે તે આપને ડિસટનસ લનિગનો ઓપ્શન પણ આપે છે. ને ઓનલાન લર્નિંગ ના ક્લાસીસ પણ આપે છે કે તમે અ ત્યાં બેસીને પણ અમારી કોલેજથી ભણી શકો છો અ અને આપણે જોયું હશે કે આપડે કઈક કોર્સ કરવો હોય આપણે કઈતને ટ્યુશન લેવું હોય તે પણ હવે તો ઓ આપણે મોબાઈલ દ્વારા આપડે કરી શક કે છે ઓનલાઈન અવેલેબલ છે અને આપણે અગર આપણા જે બાળકો એટલે જે બાળકો છે તે લોકોને કઈ પ્રોજેક્ટ આપવું હોય સ્કૂલ કોલેજો માંથી કે આ વસ્તુ છે તો આપડે એ તરત આપેડે માહિતી મળી જાય છે. અગર આપડે એનો ફોટો જુએ છે તો ફોટો પણી જાય છે અને કઈક ઇન્ફોર્મે સન વિડીયો જોએ છે તો વિડીયો પણ મલી જાય છે જે વસ્તુ જોઈએ છે તે આપણને મળી જાય છે
એકદમ સાચી વાત કીધી પણ તમને નથી લાગ તો કે આ ઘણો મોબાઈલ નો યુઝ કરવાથી લોકોને નુકસાન પણ થતું છે કે તમે જોયું હશે કે કેટલાક લોકો આખો દિવસ ફોન નો ઉપયોગ કરે છે આ સોશિયલ મીડિયા પર ગેમ્સમાં તો એમનો કેટલો સમયનો બગાડ પણ થાય છે અને વધુ સમય મોબાઈલમાં વાપરવાથી એની આંખો પર પણ કેટલો ખરાબ અસર પડી રહ્યો છે અને ઘણી વખતે લોકો પરિવાર સાથે વાત કરતા કરતા પણ મોબાઈલમાં એટલા વ્યસ્ત હોય છે ને કે એના કારણે સંબંધોમાં પણ કેટલો અંતર આવી જાય છે તમે જોયું હશે કે બેઠા તો બ ધા ફેમિલી જોડે જ હોય છે પણ બધાનું ધ્યાન પોતપતાના ફોન ના અંદર હોય છે તો એ પણ કઈક સારું તો તેને પણ ફ નુકસાન જ છે ને કે સંબંધ બગડી રહ્યા છે હવે મોબાઈલ ના કારણે
હા એ તો તમે વાત સાચી કીધી ને આપણે જે આપણે અ જે આપડી શારીરિક પ્રવૃત્તિ થવા જોઈએ અ જે આપણે ફિઝિકલ એક્ટિવિટી એક થવા જોએ આપ થતી જ નથી મોબાઈલ ના કારણે આપણે ખાલી ને ફોનમાં સ્લ કરી રહ્યા છે રીલસ જોઈઈ રહ્યા છે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા છે પણ ક આમ કઈક કામ ન આપડે કઈ શીખતા નથી અગર તમારો મોબાઈલ જ યુઝ કરવો છે તો કઈ એમાં કોઈ નકી કેટલી બધી એવી એપ્સ છે જ્યાં તમે કઈ નવું નવું શીખી શકો છો ત્યાંથી તમે પૈસા પણ શકો છો તે યુઝ કરો ને ફતુમાં ર કરી તમને પૈસા મળવાના છે નાઈટ ના તમારો સાથે સાથે ટાઈમ પણ વેસ્ટ જવાનો છે અને જે પણ બેનિફિટ મળશે તે કંપની ને મળશે
સાચું કીધું અને આના કારણે જો જે સ્ટુડન્ટ હોય ને એમને પણ મોબાઈલ ના મતલબ ઘણ નુકસાન થાય છે એ લોકો એનો વધારે ઉપયોગ કરતા છે તો એ લોકો એના ભણતર એમાં પણ કેટલું એ લોકોનું ધ્યાન ભંગ થઈ રહ્યો છે અને આ બધું થત થયા કરે છે અને જે ટેકનોલોજી નો ઉપયોગ એ લોકો સમજદારી થી નથી કરતા તમે જોયું હશે તો અને મોબાઈલ ના કારણે એ લોકોને ઘણી મુશ્કેલીઓ પણ આવી રહી
હા એ તો તમે વાત સાચી કીદી અને જો મ જે વિદ્યાર્થીનો તમે કીધું કે એનું જે આ કોન્સન્ટ્રેશન છે તે ભંગ થઈ રહ્યું છે અગર સમજી લો કોઈ બાળક ભણવા બેઠું હોય એના બાજુમાં ફોન હોય કા તો ફોન માંથી ભણ તું હોય તો એમાં અગર નોટિફિકેશન આવે તેનું ધ્યાન તરત ત્યાં જાય છે જેનાથી એનું જે ધ્યાન મેન ભણ ભણવામાં હોવું જોઈએ તે ત્યાં ભણવામાં નથી હોતું એનું ડાયરેક ફોન પર જાય છે કે શું મેસેજ આય વો અસે સુ ફોટો આવ્યો અસે ક્યુ નોટિફિકેશન છે કોણ આયવું કોણ નહી આયવું એ બધા પર એનું ધ્યાન વધારે જાય છે.
હા સાચું કીધું અને આ જ્યારથી આ મોબાઈલ ફોન ઇન્ટરનેટ આયવા છે ત્યાંથી લોકોની જી એ પર્સનલ માહિતી ની પણ હવે તો સુરક્ષા નથી રહી છે બરોબર કે નહી એટલે એ હલો
હા હા તમે વાત તો સાચી કીધી
હા એટલે આનું પણ આપણને ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કે તેઓ યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવો અહ ખૂબ જ જ અહ રાખવું જોઈએ ધ્યાનમાં કે આપડણે એનો કેવી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છે.
હા જે અહ એટ ને અગર આપડણે પ લોકો આપણને સાવચેતી ધરાવે છે કે જે પણ તમારી પર્સનલ ઈન ફોર્મેશન છે પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે કોઈ ભી વેબાઈટ પણ એમઝ નાખ જે ટ્રસ્ટેડ વેબસાઈટ હોય કા તો ગવર્મેન્ટ એપ્રુવ અપ્રુવ વેબ એપ હોય તેના નાખો કઈ વાંધો નથી પર કયા કોઈ વગર કામની વેબસાાઈટ તમને દેખાય છે અને તમે એમના પર કરી દો છો તો મે બી તમારું જે પર્સનલ ઇન્ફોર્મેશન છે તે લીક થઈ જશે કોઈ હેકર પાસે જશે મે તમારા બેંક ડિટેલ્સ મેં બેક ડિટેલ્સ હોય તો તમારો આખું બેંક એકાઉન્ટ
ખાલે હા સાચું કીધું એટલે જો તમે અગર ફોન નો યુઝ કરો છો ઈન ન્ટરનેટ નો યુઝ કરો છો તો તમે સારી બાબતે કરો જેથી તમારા મનોરંજન માટે કરો અને અહ ક ગીતો સાંભડો એવા એવા કામો માટે કરો કે તમે કસે ગયા છો તેમાં જો મેપ આવે છે તો મેપ દ્વારા પણ કેટલા રસ્તો આપણને સરળતાથી મળી જાય છે અને અહ કોઈ ઈમરજન્સી માં આપણને કઈ કામ હોય તો ઈમરજન્સી વાળા અહ સમયમાં એનો સંપર્ક કરો અહ અને ઘણા કામો મોબાઈલથી કેટલા ઝડપી બધા થઈ જાય છે બેકિંગ ના છે આમ છે તેમ છે તો એ પણ પણ કરો જેનાથી તમારો સમય બચશે અને તમે આજકાલ તો જો ઓનલાઈન બધા પોતાનો વે વ્યાપાર પણ વધાવી રહ્યા છે તો એવું બધું કરો કે તમે એમનું સા બરોબર યુઝ કરો ફોન નો ઈન્ટરનેટ નો આવું બધું ખરાબ યુઝ ન કરવો જોઈએ જો મો મોબાઈલ ફોન તો છે ને આધુનિક જીવનનું આપડુ ખુબ જ ઉપયોગી સાધન છે તેથી તેનો છે ને ઈ યોગ્ય અને મર્યાદિત વ ઉપયોગ કરવો જોઈએ બરોબર ને?
હા તો તમે વાત સાચી કીધી કઈ પણ વસ્તુ આપણે યુઝ કરીએ તે મર્યાદા પૂર્વક યુઝ કરે તો જ સારું લાગે વધારે પડતું યુઝ કરે તેના ફાયદા કા તો ગેરફાયદા કઈક તો હશે જ તો એ આપણને નુકસાન પહોંચાશે અને મોબાઈલ એમાંથી એક છે મોબાઈલ આમ કે ને કે ખૂબ આમ ઉપયોગી સાધન છે પરંતુ તેનો યોગ ઉપયોગ અને મર્યાદાથી ઉપયોગ કરવો જોઈએ યોગ્ય રીતે અગર આપણે ઉપયોગ કર તો આપણા જીવન માટે એક આશીર્વાદ સમાન છે કે આપણને કઈ બી વસ્તુ મળી શકે છે અને આપણું જે જીવન છે તે બેલેન્સ્ હોઈ શકે છે પરંતુ વધારે ઉપયોગ એ આપણા આપણને નુકસાનકારક પણ બની શકે છે
સાચું કીધું અને તમને ખબર છે મોબાઈલ ના કેટલાક લોકો તો એ એમને છે ને યું કે ઘણા લોકોને છેને મોબાઈલ વગર રહેવું મુશ્કેલ લાગે છે પોતા ફોન છે ને એક સેકન્ડ માટે પણ નીચે નથી મુકતા ગમે ત્યાં એમનો ફોન એ સાથે ની સાથે જ રાખે છે તો એ પણ એક ખોટી આદત છે એમને એ જાતનો એક વ્યસન જેવું બની ગયું છે મોબાઈલ પણ એમનો એના કારણે એ લોકો પોતાના પરિવાર સાથે પણ સમ નથી પસાર કરતા અને એ લોકો ના વચ્ચે પણ ભેદભાવ થાય છે મોબાઈલ ના કારણે અને હલોો હા અને મોબાઈલ હા બોલો હા તો અને એના કારણે જે પરિવાર સાથેના સારા સંબંધો પણ એમના ખરાબ થાય છે અને આના કારણે એ લોકો જે શારીરિક પ્રવૃત્તિઓ હોય છે ને એ પણ બહુ ઓછી થઈ જાય છે મોબાઈલ ને લઈને આખો જે બેસી રે તો અને એમના જે માનસિક જે હોય ને જે દિમાગમાં એમાં પણ એમને ખુબ સ્ટ્રેસ તણાવ એ સોશિયલ મીડિયા ના કારણે એમનો વધી જાય છે
હા એ તો તમે વાત સાચી કધી તો આ પરથી તો વાર્તા પરથી તો એ જ આપડો એ કેવી નીકળે છે કેમ બલ નો યુઝ કરવો જોઈએ અગર મર્યાદાથી કરે તો ખૂબ સારું છે અને અગર વધારે કરે તે નુકસાનદાયક બની શકે છે
સાચું કે તું મોબાઈલ ફોન તો ખુબ જરૂરી છે આજના જમાના માટે આપણા માટે પણ અને પણ એનો ઉપયોગ આપડણે કેવી રીતે કરવું એ આપણા ઉપ નિર્ભર કરે છે જો મોબાઈલ નો ઉપયોગ સારી રીતે કરીએ તો એ સારી રાહ પર બતાડે છે પરંતુ તેનો અતિશય ઉપયોગ તો નુકસાનકારક પણ બની શકે છે તેથી મોબાઈલ નો ઉપયોગ સંતુલિત અને જવાબદારી પૂર્વજ કરવો જોઈએ
હા એ તો તમે વાત સાચી કી હતીી તો ચાલો પછી આપડે મળીને વાતો કરશો
હા ઠીક છે ચાલો આવજો
આવઉજો